હલો, હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
એકદમ તમે કેમ
બસ શાંતિ. શું કરતા તા?
કાંઈ ની. આ મારી દવાખાને આયાતા.
દવાખાને આયા તા એમ. શું થયું?
કે હોમિયોપેથીની દવાઈ ચાલુ હે ને મમ્મીની. ઉ પેટમાં ને એવું પ્રોબ્લેમ
પેટની તકલીફ છે એમ? હા, હા. અવાજ નથી આવતો. હલો.
હવે આવ્યો? હા, હલો. હેલો. આયો હવે?
હા, હા હવે આવે અવાજ.
એટલે મમ્મીને પેટમાં સુજન છેને, લિવરમાં પ્રોબ્લેમ છે થોડીક.
એવું એમ? હા, હા. ક્યારનું છે આ તકલીફ?
આ તકલીફ આમ હમજી લો ને બે ત્રણ વરસની હે, હજી હુધી હાલેરું એટલે
હમ્મ-હમ્મ. બીજી કોઈ દવા કરાવી તી?
બીજી એટલે ઓમ પેલા એલોપેથી કરાવી તી, પણ એલોપેથીમાં આમ કેમ આમ ઘણો હેવી ડોઝ- થ‌ઈ ગયું તો-તો પ્રોબ્લેમ થઈ ગઈ તી ઘણી આમ. મમ્મીને
હા પેટમાં, હા, હા બરોબર. ચાંદા પડી ગયા હશે પેટમાં પાછા.
હોવે એટલે એને ગાંઠ-વાંઠને થઈ આવી તી એલોપેથીથી, તો હવે પછી હોમિયોપેથ થી જ ચાલુ કરીએ બે વર્ષ થયા.
હમ્મ હમ્મ બરાબર. તો આમ સારું રહેે આ દવાથી?
હોવે ઓમ સારું રે એટલે ઓમ કંઈ બી એમ સાઈડ ઇફેક્ટ ના હોય અને આગળ જો તમને અસર ના કરે તો તમને એને અવગુણેય ના કરે આમાં મતલબ. ઓમ શાંત મતલબ આમ જડમૂળ થી ઈલાજ થઈ જાય આ ચીજનો. ઓમ એલોપેથીમાં આમ ઓમ જલ્દી થઈ જાય. હોવે. ધીમો-ધીમો ફરક પડે આમ. એલોપેથી માં કેમ ફરક જલ્દી પડે પણ જળમૂર્થી ઈલાજ ના થાય એનો.
હા બરોબર. ના શાંતિથી ઓલું મટે ને જ ધીરે ધીરે માટે એ સારું આમ.
હા, એટલે જ ને પછી એટલે તયડી અહ હ હવે ચાલુ મતલબ મહિના કંઈક મહિનાનો કોર્સ દયે. કંઈક પંદરદિનો કોર્સ હોય. કે હમણાં વળી બે મહિનાનો કોર્સ ખતમ થયો એટલે વળી આયા વતાડવાથી લું થીયુંમાં કેટલુંક ફરક પડવા કે ના કે
હા હા એટલે જમવામાં શું કે જમવાનું બધું
જમવાનું જેમકે હવે મમ્મીનું જેમ કે સુજન વુજન હે ને તો જેમ કે દહીં વહી ને થડુંક ઓછું ખાવાનું કીધું હોય જીમ. કે થોડુંક તળેલું ઓછું ને એમ. આમ ખાવ ભલે પણ માપનું.
આથાળી વસ્તુ પછી ખાવાની હૈ.
આથ
આથો આવે ને હા હા અથાણા ને એ બધું ઓછ શું બધું જોઈએ? હા.
ઈ ખાટ ખાટું વાટું થોડુંક ઓછું એટલે તમે ખાઈ હકો પણ માપનું. એમ નઈ કે આમ ઘણું બધું ખાઈ લીધું ને એમની. આમ થોડું થોડું ખાઈ હકો.
હા, અઠવાડીયામાં એક વખત ખવાય. હા હા બરો
હો ને પ્લસ છાસની પણ મમ ના કીધી હતી છાસની. તો મમ્મી તો છાસકે કાણબી તો છાસ તો એમને છાસ વગર રહી જ ના હકે.
હા બરોબર એટલે શું પાણી નાખીને પીવાય. પતલી કરીને પીવાય એકદમ પાતળી. તો પણ ચાલે.
હો ઈ તો છેજ ને આપડે કણબીની છાશ ગણી ખાટી ના હોય ને મીઠી જોય આપડી તો.
હા મીઠી જ હોય. હા તોપણ શું ઘાટી નય પીવાની પાણી નાખીને જ પીવાની થોડું. તો સારું રેહ.
હા ઈ તો આમે લોકો પછ તેમ અ દઈ પછી પાણી દઈને થોડુંક શું આમ નાખીને પછી દઈને છાયને એમ. હમ્મ, હમ્મ. હમણાં બરોબરે થોડો એટલે વળી વતાડવા આવ્યા કે કેમ હે શું હોય તો કેટલું ફરક પડે ખબર પડે એમ.
અચ્છા તો સારું કેહવાય એમ. આમ એવું લાગે ફરક પડે એવું લાગ્યું તો રમમી ને એવું?
ઓવે લાગે તે રહ્યું એમ કે કેમ એટલે થાય એવું ને જે દવાઈ મૂક કીધે ને તઈ ખબર પડે કે એમ પેટ દુઃખે રું કે નથી દુખતું કે હા કે ના કે એમ જને દવાઈ ચાલુ હોય ત્યાથી હુંદી ખબ-ખબર નથી હતી પડતી દુખવાની એમ કેમણાં જેમ કે મેન અહ અહ હપ્તો ખણો થયો ને દવાઈ મૂકી દીધી ત મલ ખતમ થઈ ગી હતી તો ડોક તરે એમજ કીધું કે એમ જ દવાઈ મૂકો ને જેમ પેટ કઈ દુખેલું એના હિસાબે આવજો. જે ના દ ખે તો દવાઈ ના ખાજો ને દુખે તો વતાડવા આવજો એક વાર.
હા, બરોબર હે ને દવા નઈ ખાવા પછી તો અઠવાડિય રાત જોવાની કે આપડે કઈ શું ખાધું હોય તેનાથી પેટમાં દુખાવો ઉપડ્યો. એ ધ્યાન રાખવાનું હોય ખાસ કરીને પછી કેહેવાય કે ના આ આ જમીથી ત્યાં નથી તીખું ખાતું કે એવું બધા એલું કે ઘણા ઘણા લોકોને શું હોય તળેલું તીખું ખાતા હોય ને પેટમાં દુખાવો ઉપડે પાછો વડે. એ જોવાનું દવા બંધ કર્યા પછી એમ હમ બરોબર. તો ના ચાલે ને પછી દવા બંધ કર ઓ ને દુખાવોવું પડ તો તો શું કામ નો તું પછી દવા
હા, એટલે જ ને પછી એટલે જ ડોક્ટર ક કે જ દુખાવો ઉપડે ને તો ત્યા-ત્યારે આવાનું. તો આપડા ખાતે ચેક કરી કે વળી શું પ્રોબ્લેમ મતલબ કિસ સેમ થયું ને કેમ થયું ને એમ બધું ચેક એટલા ટું પછી તેડી આવ હમણાં. હોમિયોપેથી વાળા કર છે.
હા હા બરોબર આરામ કરવાનું કીધુંય કઈ.
આરામ કરવાનું એમ કઈ નથી કીધું આમ કેમ કામ બધું તમે કરી ખ પણ આમ. થોડ આરામ થ એમને કે હડ બડી મતલબ કેમ. એક ભેગી વજન વાળે ચીજું ખણીવી કે એમની આમ આરામ છે થોડુંક બધું.
હા બરોબર ચાલે તમે બધા હોય મોટી ફેમિલી હોય એટલે બધી. ધ્યાન રાખવું પડેને આપડે.
હોવે એટલે જ ને આમ કેમ મમ્મીનુંું કપડાં ધોવાનું કામ હોય તો પછી કેમ કપડાં ખંખડવા. ખણવા અનેને તો વજન વાળું કામ હોય ને.
હા સાચ કીધો હ હ.
એટલે પછી આ પછી અમે લોકો બધા હય તો અડોબીટો થઈ જાય બધું ભેગા થઈને કરી તો થઈ જાય.
હા તળેલુંનું ઓછું ખાવાનું કેવાનું તારું મમ્મી ને બધું. એટલે થોડુંક હ જ એક બે મહિનાથી એલું કરવાનું ઓછું ખવાનું બધું તો ફરક પડી જાય જલ્દી.
હા એ તો અમે લોકો ઓછું જ ખાવાતું દઈ ર કે તણેેલું કે ઓછું જ મતલબ થાય એમ.
હામ પણ અમે તાર મમ્મીને વધારે જોઈએ ને બધું ખાવા.
હોય શું કરે એું ક માને નહી તો શું કરે હ પછી ચચોડા ગણા તે.
હોય શોખીન ખરા ને એટલે.
હો એ એટલે પછી તો ભી ઘણો ક ટ્રોલ થઈ ગયું મતલબ પેલા બહુ જ મતલ કેમ આમ સીરા વિરા ને આમ. ઘણું હા ભરતું પેલા. ઠંડી આવે ને કે સીરા કે કોટા કે હવે થોડુંક માપનું થઈ ગયું આ બધું.
માપ ન થ કે હા તે તો બચી થઈ જાય ને શું કરે તો જેવું થઈ ગયું એટલે શું કરે પછી હવે ખાવા જ ના આપતું હો જ પછી.
ઈ એટલે ને એટલે તો હવે અમે બધા તો ઘરમાં બધા એમ જ કાય કે એલોપેથી તો કરવી જ નથી જેને કાંઈ બી પ્રોબ્લેમ થાય શરદી ખાંથી થાય તો એલો હોમિયોપેથી ચાલુ કરવાના.
હોમિયોપેથિક હા તો ચાલે સારું રે આમ શરીરમાં. કોઈ નુકસાન ના થાય એમ હમ બરોબર. બરોબર છે એ સારું કેવાય.
તમને બી હોમિયોપેથી ચાલુ કરવાની.
એવું એમ પણ મને દવાઓ નથી ભાવતી એ બધી
અરે તો મીઠી મીઠી તો હોય એવી દવાઓ તો.
મીઠી મીઠી તો હોય પણ તો એમ કે પછી એમ થાય ડાયબિટીસ થઈ જાય તોી મીઠી મીઠી હોય ને ગોળી.
પણ ના એમ ડાયાબિટીસ ના થાય નેમ એમ તમારો પૂરો બોડી ચેક કરી દે ને કે તમને શું શું કેમ હે તો હિસાબે એ લોકો પછી દવાઈ દે. આ પેલા પૂરે ચેકિંગ કરે કે તમારે સુુગર ની માત્રા કેટલી હૈ ને બધું હોય.
હા બરોબર એ ખરું હ હ પેલે થી આજ ખાધી એ ને એટલે પછી એ ઓલી હદે ની ઓછી હદે હોમિયોપેથિક ની
હા એટલે જ ને ને પ્લસ અને આનું જેમ હોવેયને એઈ કે દવાઈ ન કેરી રાખવી પડે આમ અડધો કલાક રહીને એટલે અડધો કલાક રહીને ખાવી જ પડડી મીન દવાઈ ખાવામાં ધ્યાન રાખવું પડે.
હા પહિ એ દાણા જેટલા કીધા એટ જ ખાવાના. નહી દવા ના ના ના ના હોય એ ને હા બરોબર હે.
ને એટલા દાડા ની આપે દાણા આપે હાથ બી ના લગાડીએ કે આમના માટે ઢાંકણામાં જ પડવું ખપે એટલા દાણા એમ.
હા ઢાંકણા પર મેં લીધી હતી. એક વખત દવા ઢાકણામાં જ પેલું કરીને પછી મોઢા મૂકી દે સધી એમ ના નાની હોય એહીને દાણા જેટલી હોય એટલે પછી
હો એને આપ હા લગાડીએ કે કે ફટાફટ આવે એમ ત્રણ કે ચાર જ હોય ખાલી દાણા ખાવાના.
હ એ જેટલું કીધું એટલું જ ખાવાનું હોય.
હો એ એમ થ કે એટલા દાણા શું અસર કરતા હશે આટલા મોટા શરીરમાં.
પણ એમની બધી દવાઓને એક જ સ્વાદ હોય મીઠો જ હોય બસ ગમે તે બીમારી હોય એની દવાઈ એવી જ હોય.
હા એ તો હે એવું જ હોય ભલે પણ એમ થાય કે એમ થાય કે જીન્કી-જીનકી દાણા શું અસર કરે?
હા એમ જ ઘણું બધું હોય ને જેવું આયુવેદિક હોય એટલે હોમિયોપેથિક નું બધું.
હો એ તો હે.
હા તો તમે દવાખાના દૂર આવેેલા?
હો એટલે અમને તો હોવે દૂર પડે આમ ત્રણ કિલોમીટર જવું પડે અમને.
ત્રણ કિલોમીટર હા હા બરોબરું લેડીસ છે કે ડોક્ટર કે એમ કે એમની લેડીસ છે કે જેન્ટ્સ તો ડોક્ટરમાં?
ના જેન્ટસ એ જન્સ.
હા હા બરોબર.
હોવે આમ લેડીસ નું હા ભલે બટ હજી ખબર નથી અમને ક્યાં દવા આ તો કેમ પેલ ઓળખી તો હ તો એટલે આમના કને જ આવી પેલેથી.
હા બરોબર ઓળખીતા આવ હા બરોબર સારું રે જાણીતો હોય ને એ તો, હમ બરોબર. હમ એટલે આમ ભીડ હોય દવાખાનામાં?
ના હ ભીડ ન હો એટલે કેમ વેલા આવી ને ત્યારે ભીડ ન જેમ કે આઠ અને સાડા દસ તક આજુ-બાજુ આવીને તો કેમ હ દવાખાનું ખોલ્યું જો હોને, તો આપડો નંબર જલ્દી લાગી જાય. પછી જેમ જેમ જેમ બપોર પાછાળ, હે?
રોજ આવે ડોક્ટર, કે કોકઈ અમુક વાર ના જોય દિવસ ના જોય એમ?
ના ના ના રોજ આવે આ હવે ડેલી આવે આ.
હા બરોબર.
હો એટલે જ હો એટલે જ ને આમ આમ કે બે ત્રણ કામ લઈને ભેગા આવી અયા આજુબાજુ તો થઈ જાય ભેગા ભેગા
હા બરોબર છે દીકરી જ આવેલી
હવે મા દીકરી જ ગાડીમાં જ આવ્યા હતા ટુ વ્હીલરમાં જ.
હા બરોબર તો ચાલે વાંધો ના આવે.
હોવે એના ગલી સાંકડી બહુ હો ને, તો મોટી ગાડી ઘરે એમ નથી તો એટલે પછી નાનકડી ગાડીમાં જવું પડે.
હવ ચાલે તો તો.
ઓ એ એ કે આવું પડે થ છેેટું આવું પડે પણ આવું પડે એમ થાય કે આમ હખડકારાવું હો શરીર તો પછી છેટુંમાં આવું પડે.
હા એ તો એવું જ હોય ને તો બરોબર કેમ તારી તબિયત કેમ છે બરોબર.
હવ મ બરોબર શરીર ગરમ થઈ જ ગયું તું મોસમ ચેન્જ થયા ત એનામાં પછી એમ બરો બાર રે.
હા એ તો મોસમ એવું હોય એટલે પછી શરદીને થાય નેવ થોડું ઘણું
હોવે એમ. દેખે ઘરમાં અગિયાર જણા હે તો ઘરે ભેગું તો પછી બધે ને એક-એક કરી વાર બધામાં.
હા એ તો એવું એલર્જી જ છે એ તો બધું આમે ચેપી રોગ કેવાય ને તામે.
હો એટલે જ ને એક એક ને ઘરે એટલે બાકીને થવું જરૂરી છે બધાને.
હોવ નાના છોકરાઓને વધારે સાચવો પડે એમાં.
હોવે-હોવ. ઈજ ને તેમાં તમે એવું હોય ને ઘડીક ગરમી, ઘડીક શરદી ને, ઠંડી ને બધું ભેગું.
હા તમારેઈ અહીં એવું જ છે બધું મોસમ. રાતે ઠંડુ થઈ જાય, દિવસે ગરમી લાગે. અત્યારે થોડો ઘણો ચાલુ હત તો વળી પાછો બંધ થઈ ગયો. તારો ફોન આવ્યો ને એટલે ચાલુ જ થયો હતો. પાછો બંધ થઈ ગયો. નાનું જપટું આવી ગયું. ને બંધ થઈ ગયા.
બરોબર ઈ બી આમ કાલ થયમ ઝરમાં. હ હ મે હે વાત વાદજ કાલ રમર ઝમર ચાલુ હતું આજે ક કોરું હોય વાદળ ભલે તરકો હોય.
હ અચ્છા એવું એમ હમ હમ, વરસાદ જ નથી નાાલતો હમણા. અસરાણ મહના નામસે વસાત.
બ હ તા હે મેન નોડતામાં નાે બ બાકી અહીં આવે ત અહીં આવે.
હા બરોબર હા.
એટલે પછી એમ થાય.
હા બરોબર નવરાત્રીમાં તો ના જ હોવ.
હો એટલે જ નામ કેમ છેલ્લી વાર પડી ગયો હતો મોરતા માટેથે, તો રમવાનું તું મળ્યું.